શું મારા વાત તમને આવી રહી છે મિત્ર
હા આવી રહ્યા છે
કેવું ચાલે છે
ચાલે છે કોલેજ લાઈફ તોરી
અમાર પણ સાર ચાલી રહ્યું છે તો શું તમે અમે તમે હવે ફ્રી છો
હા ટમે
હા હું પણ ફ્રીજ છું
હા
જો તમે ફ્રી હોય તો આપણે થોડી ખેતી અને ખેડૂતોના જીવન પર થોડી ચર્ચા ચર્ચા કરીએ
હા
તો ખેતી માનવ જીવન નો એક માત્ર આધાર છે માણસની સૌથી મોટી જરૂરિયાત એટલે ભજન અને ભોજન આપણને ખેડૂતોની મહેનત થી મળે છે અને ભારત ની કૃષિ પ્રધાન દેશ પણ કહેવામાં આવે છે કારણ કે દેશની મોટી વસ્તી ખેતી પર નિર્ભર છે અને ખેડૂતો માત્ર પોતાના પરિવાર માટે નહી પરંતુ સમગ્ર દેશ માટે અનાજ ઉત્પન્ન કરે છે તેથી ખેડૂતોને એ દાતા કહેવાય છે અને ખેતીનું ખેતીના કેટલાક મહત્વ પણ છે દેશને અનાજ પૂરું પાડે છે લાખો લોકોને રોજગારી આપે છે દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપે છે એમાં કેટલાક પાક પણ છે જે કપાસ શેરડી મગફળી ધઉ ચોખા પાક જેવા પાક થી ઉદ્યોગોને કાચો માલ પણ મળે છે અને ખાદ્ય સુરક્ષા જાળવી રાખવામાં પણ મદદ મળે છે અને ખેડૂતોનું દૈનિક જીવન જોવા જઈએ તો ખેડૂતોનું દિવસ ખુબ જ વહેલો શરૂ થાય છે સવારે ઉઠી ઉઠે છે પશુઓની સંભાળ રાખે ખેતરમાં જઈને વાવણી નીંદણ સિંચાઈ અને પાકની દેખરેખ કરે છે બપોરના તડકામાં પણ કામ કરે સાંજે પાક અને પશુઓની ફરી તેમનું જીવન ખુબ જ મહેનતભર્યું અને શિસ્તબદ્ધ હોય છે અને ખેતીની પણ ઘણી બધી એવી પ્રક્રિયા છે એમ પ્રક્રિયા છે જેમ કે જમીન તૈયાર કરવી સારા બીજની પસંદગી કરવી વાવણી કરવી ખાતર અને દવાઓ નો ઉપયોગ સિંચાઈ નિદણ પાકની કાપણી સંગ્રહ અને વેચાણ આવા ઘણા બધા ખેડૂતોના કાર્યો પણ છે અને આપણે જોવા જઈએ તો આપણે ખેડૂતોના લીધે ઘણું બધું દેશને પણ મળતુ હોય છે અને ખેડૂત આપણા દેશના સાચા આનંદ આપે છે તેની મહેનત ના કારણે દરેક ઘરમાં ભોજન પહોંચે છે ખેડૂતનું જીવન સંઘર્ષમય હોવા છતાં તેઓ દેશની સેવા કરે છે તેમની સમસ્યાઓ નું સમાધાન દાન કરવું તેમની નવી ટેકનોલોજી અને ભાવ આપવો અને તેમની સન્માન કરવો એ આપણે સૌ ની જવાબદારી છે તો શું તમે શું મિત્ર તમે શું કહેવા માંગશો
તમે કહ્યું તે પ્રમાણે ખેડૂતોને જીવન ઘણું મુશ્કેલી ભર્યું હોય છે આજના સમયમાં ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ નિયમિત રીતે વરસાદ કુદરતી આફત તો પાકમાં જ વાતો ખાતર અને બિયારણના બધા ખર્ચ તેમજ યોગ્ય નવોભાવ મળવાથી તેમની આર્થિક આવક પર પણ અસર થાય છે તેમ છતાં તેઓ હિંમત હારતા નથી અને સતત મહેનત કરતા રહે છે આજની આધુનિક ટેકનોલોજી સિંચાઈની નવી પદ્ધતિ બધા ને અનેક બધા નવા બિયારણો કૃષિયંત્રો ખેતી વધુ સરળ બને છે અને ઉત્પાદક બની રહે છે જો ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન સસ્તા સાધનો અને પાકના યોગ્ય ભાવ મળે તો તેઓ વધુ સમૃદ્ધ બની શકે છે ખેડૂતો આપણા દેશના અન્ના છે તેમના રાબર તેમના ઘણી બધી કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ થી ખેતી વધુ પ્રમાણમાં થઈ શકે છે અને તેમના પરિશ્રમ ના લીધે દેશના લોકોનું પેટ ભરાય છે તેથી આપણે ખેડૂતો ન સન્માન કરવો જોઈએ અને તેમના વિકાસ માટે સતત પ્રયત્ન થવું જોઈએ ખેડૂત સમૃદ્ધ બનશે તો દેશ સમૃદ્ધ બનશે ખેડૂતોનું જીવન મોટે ભાગે કુદરત પર આધારિત હોય છે સમયસય વરસાદ પડે તો પાક સારો થાય પરંતુ વરસાદ જો ઓછો પડે વધુ પડે અથવા કમોસમી વરસાદ આવે તો ભારે નુકસાન થાય છે વાવાઝોડા દુષ્કાળ અને પૂર જેવી કુદરતી આફતો ખેડૂતો માટે મોટો પડકાર આ ઉપરાંત ખાતર દવાઓ મજૂરોની અછત અને પાકના યોગ્ય ભાવના મળવાના કારણે તેમની મુશ્કેલી વધી જાય છે છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીમાં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ વધ્યો છે તેના લીધે પાક પણ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે ખેતી ના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપે છે ખેતી નાના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે રોજગારી સર્જે છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે ખેડૂતોની સમૃદ્ધિ થી ગામડાઓનો વિકાસ થાય છે અને સમગ્ર દેશ પ્રગતિ ના માર્ગ આગળ વધે છે
ખેડતો અને પરિશ્રમ નું સન્માન કરવું જોઈએ ખોરાક નો બગાડો કરવો પાણી ન સમજદારી પૂર્વક ઉપયોગ કરવો સ્થાનિક કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું એ પણ ખેડૂતોના પ્રયત્નોનો આપણો આદર છે ખેડૂતો એ દેશની સાચી સંપત્તિ છે તેમના પરિશ્રમથી જ આપણા ઘરમાં અન્ન પહોંચે છે અને દેશ આત્મનિર્ભર બને છે તેથી ખેડૂતોનો યોગ્ય સગવડો યોગ્ય ભાવ આધુનિક સુવિધાઓ અને સમાજમાં યોગ્ય માન સન્માન મળવું જોઈએ જે આપણા સૌની જિમ્મેદારી છે જો ખેડૂત ખુશખુશાલ હશે તો તો દેશ પણ વિકાસશીલ બનશે તમે કશું બીજે જણાવવા માંગો છો
હા મિત્ર તમે કહ્યું એ રીતે કે ખેડૂતોની ઘણી મુશ્કેલીઓનોો સામનો કરવો પડે જેમ તમે ક એ રીતે કે ખાતર દવા અને બીજ મોઘા થઈ ગયા છે ઘણી વખત પાકને યોગ્ય ભાગ મળતો નથી અને જી જીવાતો અને રોગ ના કારણે પાક બગડી જાય છે કેટલીક વાર ખેડૂતોને દેવું પણ કરવું પડે છે અને આ આજે ખેતીમાં જોવા જઈએ તો આધુનિક ટેકનોલોજીમાં ઉપયોગ પણ વધી રહ્યો છે એમાં ટક્ટર હારડ હારવેસ્ટર ડ્ર્રીપ સિંચાઈ સ્ક્રિપ કલર અને ડ્રોન જેવી ટેકનોલોજી ખેડૂતોની મહેનત ઘટાડ છે અને ઉત્પાદનમાં પણ વધારે સરકાર પણ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે પાક વિમો ખેડૂત ક્રેડિટ કાર્ડ સબસિડી સિંચાઈ યોજના અને કૃષિ તાલીમ જેવી સુવિધાઓ ખેડૂતોને આપવામાં આવે છે જો આ યોજનાઓ યોગ્ય લાભ મળે તો ખેડૂતોને જીવનમાં વધુ સારું બની શકે છે આપણે પણ ખેડૂતો માટે આપણી ફરજ નિભાવવી જોઈએ અનાજ નો બગાડ ન કરવો જોઈએ પાણી બચાવવું જોઈએ અને ખેડૂતો ન ા આદરો જોઈએ કાર કે જો ખેડૂતો નહી હોય તો આપણે સુધી ભોજન પહોંચી પણ ના શકીએ અને આજના સમયોમાં યુવાનો પણ ખેતીમાં નવી ટેકનોલોજી આગ ખેતી અને સ્માર્ટ ખેતી અપનાવાની ખેતીને વધુ નફાકાર બનાવી શકે છે. અને ખેતીને માત્ર પરંપરાગત વ્યવસાય નહી પરંતુ આધુનિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે તરીકે પણ જવાની જરૂર છે. અને ખેડૂતો આપણને ઘણું બધું એવું આપી પણ રહ્યા છીએ કારણ કે ખેડૂતોના લીધે જ આપણે આજે ઘરમાં જમવાનો આવતો હોય છે, અને ખેડૂતોનું જીવન હંમેશા મહેનત ભરી જ રહ્યું છે, અને તમે એ રીતે યોગ્ય સમયે વરસાદ ન પડ્યો કે ઓછો પડ્યો તો પાક ને પણ નુકસાન થઈ શકે છે, અને જો વરસાદ ઓ પડે તો દુષ્કાળ પડે છે, અને જો વધારે પડે, પાક પણ ના થાય છે, એવી રીતે ઘણી બધી ખેડૂતોની મુશ્કેલીઓ પણ નો પણ સામનો કરવો પડે છે, તોમિત્ર અ તમારા બાજુ પણ એવા ખેડૂતો જે છે, કે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
મિત્ર બધા ઘણા બધા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે. ખેતી એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ જીવનનો આધાર છે. દરેક વ્યક્તિને જીવવા માટે ખોરાક ની જરૂર પડે છે, અને આ ખોરાક ખેતી દ્વારા જ મળે છે.
હું.
કૃષિ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. રોજગારી ઉભી કરે છે, અને અનેક ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. કપાસ માંથી કાપડ ઉદ્યોગ શેરડીમાંથી, ખાણ ઉદ્યોગ અને મગફળી તથા તલમાંથી તેલ ઉદ્યોગ વિકાસ પામે છે.
હ
ઘણા બધા ઉદ્યોગો ખેતી દ્વારા જ ચાલે છે. ખેતી એ ઉદ્યોગોને વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો આપે છે. જો ખેતી સારી રીતે થાય. તો નાના ઉદ્યોગો તેમને પૂરતી માત્રામાં કાચો માલ મળી. તે છે, તેથી તેમના
હ
માલ- કાચા માલની અછત સર્જાતી નથી, અને તેઓ પૂરતા પ્રમાણમાં વસ્તુઓ બનાવી શકે છે, અને તેના દ્વારા દેશના ભાવમાં પણ વધારો થાય. ઘટાડો થાય છે. સહાય મળે છે, ખેતી કરવા માટે સરકાર પણ ખુબ. સહાય કરે છે, ઘણા બધા લોકોને ખેતી દ્વારા ઘણી બધી માફક. આવક મળે છે, અને તેમનો વિકાસ થાય છે. ખેડૂતોને મુશ્કેલી તો પડે છે, પણ તેઓ તેનો સામનો કરીને. ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકે છે.
તો મિત્રો તમારો સમય આપવા બદલ આભાર.
જે મને સમજણ આપી અને જે જ્ઞાન આપ્યું, એના માટે તમારો પણ આભાર.